જય શ્રી કૃષ્ણ હલો હલો જય શ્રી કૃષ્ણભાઈ
જય શ્રી કૃષ્ણ ભાઈ કેમ છો.
એકદમ મજામાં તમે કેમ છો બધા ઘરે તો બધા સારા છે ને
હા એકદમ સાર છે અને હાલમાં તો ફરવા જઈએ એવુ વિચારી રહ્યા છે શું તમે હમણાં ઘરે જ છો કે કશે ફરવા જવાના છો.
કારણ કે હમણાં જ અમારી મતલબ મેં એક્ઝામ પતી તો અમે ઘરે બેસીને હમણાં તો ઘરે બે સી રેલા છે તો કઈ ફરવા જાય એવો વિચાર કરી રહ્યા છે તો છે ને આપડે આરામથી તે ફર ફરવા જવાની વાતચીત કરીએ એવું મારે પણ તમને કેવું હતું કારણ કે જો આપણે ફરવા જશું તો આપડે ખુબ જ સારું પડશે એવું મને લાગે છે કારણ કે આપણે કેટલા મતલબ ત્રણ વર્ષોમાં આપે કેથે ફરવા જ નહી ગયા અને મેતો કેમ આ ડાખી કોઈ લાંબી ટ્રીપ મારીએ અને જેથી કરીને આપડે જયારે એક વાર ખબર કે આપણે ફરવા ગયેલા તેવી એક લાંબી ટ્રીપ મારવી જોઈએ જેથી કરીને આપણું મૂડ પણ એકદમ ફ્રેશ થઈ જાય અને આપણે મતલબમાં હમણાં જ ડિગ્રી પટાવી છે તો પછી પાછા હવે આપણે કામકાજમાં લાગી જશું ને તો મતલબ પાછો આપણે ફરવા ન જવાશે અને જેથી કરીને આપણે હમણાં જ ફરવા જોઈશ તો ખૂબ જ સારું પડી શકે છે એટલે કરીને મેં તમને જે એ ફોન કરવાનો જ હતો જેથી તમે આ ટોપિક છેડ્યો જ છે તો મેં આપણે વાત કરી નાખી કે આપણે કઈ જગ્યા ફરવા જઈએ અને આપણે જે પહેલા ફરવા ગયેલા હતા ત્યારે આપણે કઈ કઈ બધી મિસ્ટેક નહી બધી કરેલી એ બધી મિસ્ટેક પણ આપણે થોડીક હમણાં વિચાર વિચાર કરી નાખીએ કારણ કે સે ને અ ત્યારે બધું આપડે જયારે આપડે ફરવા ગેલા ત્યારે આપણે ખુબ જ વધારે તકલીફનો ને એવો બધો સામનો કરવો પડેલો હતો એ બધું આપણે હમણાં વાતચીત કરવી છે મારે
હા તમારી વાત એકદમ સાચી છે અને મારી તો એવી ઈચ્છા છે કે આપણે કશ્મીર જોઈએ કારણ કે કશ્મીરમાં અમે ઘણા બધા વલોગ જોયા છે. અને એમ નિહારીઓ પર છે પણ મને ખુબ જ ગમે છે અમારા બાજના પણ ફરવા ગયા હતા અને ત્યાં જે લોકેશન છે એમ ઘણી બધી જેમ કે પહલગામ છે સીટીવેલી છે ચંદ્રતા લેક છે લદ્દાખ છે લેહ લદ્દાખ છે પછી આ ઘણા બધી જે નામચીન લોકેશન છે જે ખુબ જ પ્રખ્યાત છે. ત્યાં જવું જોઈએ અને આપણે નેચર સાથે ગોલ મળીને રહેવું જોઈએ ખુબ જ મજા આવે ત્યાં સફરજન પણ ખુબ જ લાગે છે તે પણ જોવા જઈએ અને ત્યા જે રસ તા છે આપણા દુનિયામાં સૌથી ખતરનાક રસ્તાઓમાં નો એજ છે ઘણા બધાં રસ્તા તે પણ ત્યાજ આવેલા છે એટલે આપડે ત્યાં જઈએ કારણ કે મે ઘણી બધી રીલ જોઈ કે તમે કસે પણ જાવો પણ એકવાર તમારે ફ્રેન્ડ સાથે અહીંયા ચંદ્રટાલ લેક છે પછી લે લદ્દાખ ખાલી લદ્દાખ એ બધી જગ્યા જોવી જોઈએ. અને સ્પીટી વેલી તો ખાસ કરીને શિયાળાની ઋતુમાં જોવી જોઈએ કારણ કે ત્યાં બરફ પડતો હોય તો એટલું મસ્ત લાગે છે અને પહલગામ છે એમ ઘણા બધા જે લોકેશન છે ત્યાં જોવું જોઈએ એવું મને લાગી રહ્યું છે એટલે પહલગામ મે જામ એટલે તો મને પણ ખૂબ જ આનંદ આવે એવું લાગી રહ્યું છે કારણકે ત્યાં મને એવું પેલેથી જ એવી ઈચ્છા છે કે ચારે બાજુ બરફ હોય ને બરફ ના ડુંગર હોય તો ત્યાં જાયને રમું એમ જોઈને પણ ખૂબ જ આનંદ લાગે છે એટલે મેં ઘણા બધાના વલોગ્સ પણ જોઉં છુ અને ખૂબ જ મજા પણ આવે છે શું તમે આ પહલગામ છે સ્પીટી વેલી છે તે બધું જાણકાર છો તમે એના બ્લોગ કે પછી તમે કશે તય ફરવા ગયા છો?
હા ભાઈ અમે પણ એ બધું ફરવાતો ગયા છે અને કારણ કે તે જગ્યા સે ને ખુબ જ વધારે એવું સારું પણ પડે છે કારણકે સે ને અ ત્યારે શું થાય સે ત્યાં ખૂબ જ વધારે એવો સારો મોસમ પણ રહે છે અને ખૂબ જ એવું મતલબમાં વાતાવરણ પણ એવું રહે છે કે અ આપડે ખૂબ જ સારી રીતના બધું કાર્ય કરી શકીએ.
હા એ બી વાત સાચી છે અને તમને યાદ છે કે આપણે જયારે સ્કૂલ માંથી ગયા હતા ત્યારે કેટલી મજા આવી હતી ફરવા અને આપણને લઈ ગયા હતાં આપણને જે હમણાં હાલમાં તમે જે લોકેશન માં ઘણી બધી લોકેશ જગ્યા કેમ્પ કર્યો હતો તો તમે એ કેમ્પનો અનુભવ
હા ભાઈ કારણ, આ મમ્મી પપ્પા સાથે નેવું ફરવા જઈએ તો ત્યારે, મતલબમાં હોટલને એવું બધું માં રેય છે. અને ત્યારે ખુબ જ વધારેવી એવી મજા પણ આવે છે. અને જો આપડે જો કાશ્મીર બાજુ જો કેમ્પ કરવા જઈએ અને ત્યાં જ જો રહીએ. પર આપડે કેમ્પ બાંધ્યો હોય અને પાણી જટું હોય અને મ અસલી પકડીએ મતલબમાં પછી ત્યાં જે ખાઈએ બધું ખાવાનું ને એટલમ કેટલું મસ્ત વિચારવાથી એટલું મસ્ત લાગે સે જો આપડે ત્યાં જઈશું તો કેટલી મજા આવશે. એવું મને લાગે છે જેથી કરીને આપણે એકવાર તો ત્યાંનો પ્રવાસ કરવો જ જોઈએ અને ખુબ જ વધારે મજા આવશે એવું મને લાગે છે તેથી મારે તો ખુબ જ એવું મતલબમાં મન છે કે મતલબમાં આપડે ત્યાં જઈએ જ આપણે ફરવા એકવાર તો અને મારો આ વખતે ફરવા જવાનો વિચાર ખુબ જ છે કે આપણે કોઈ લાંબી ટ્રીપ મારી કારણ કે કેટલા વર્ષોથી આપણે લાંબી ટ્રીપ મારેલી અને આપણેે જયારે ખબર કે એક વાર ફરવા ગેલા આપડે જયારે મતલબ નાના હતા જે સ્કૂલ માંથી ફરવા લઈ ગેલા આપણને પાવાગઢ ત્યારે ખબર કે આપણે કેટલા ઉપર મતલબમાં છડી ગયેલા બધા થી કા ટફાસ્ટમાં અને ત્યારે આપડા માં કેટલીક બધી એ એનર્જી હતી પરંતુ આપણે હમણાં ચઢવાની ને એ બધું આપણે જગ્યા જઈએ તો આપણે ખુબ જ વધરેવા થાકી જઈએ કારણ કે હમણાં પણ એમાં એટલો જોશ નથી અને ઉત્સાહ નથી પરંતુ ત્યારે મતલબ આપણામાં કેટલો બધો ઉત્સાહ હતો અને આપણને ખુબ જ વધારે એવી મજા પણ આવતી હતી પરંતુ આજના હાલના જમાનામાં આપણે ખુબ જ વધારે એવું બહારનું ખોરાક ને એવું બધું ખાઈ રહ્યા છે જેથી કરીને આપણને ખુબ જ વધારે એવી તકલીફ થઈ રહી છે જેથી ખુબ જ વધારે મને એવું થોડુંક થાયા કરે કે મતલબ આપણેે બહારનો ખોરાક ને એવું ન ખાવું જોઈએ અને બહાર નો ખોરાક ખાટા રહે શું તો ખુબ જ વધારે એવી તકલીફનો સામનો કરવો પડશે અને આપણે થોડીક વાર માં જ થાકી જસુ હું મારી જ વાત કરું તો પહેલા મેં ખુબ જ વધારે ઓ રનિંગ નો બધો કરતો હતો પરંતુ હમણાં મને ખુબ જ વધારે તકલીફ નો સામનો કરવો પડે છે કેમ કે મેં બહારનો ખોરાક નો બધો વધારે ખયા કરું છું અને એક્સરસાઇઝ ખુબ જ વધારે ઓસી કરું સુ જેથી મને ખુબ જ વધારે એવો તકલીફ નો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ હાલમાં હવે ચાલ્યા કરે છે કે મતલબમાં અ હવે ફરવા જવાની વાત સે તો પહિ એક વાર ફરી જ આવી શું
હા તમારી વાર એકદમ સાચી છે અને આપડે તમને એ પણ યાદ હશે કે આપણે નાના હતા ત્યારે આપણે પોઇચા ને સારંગપુર પછી આ જે દ્વારકા છે એ બધું સ્થળોની મુલાકાત લેધી હતી અને ત્યાં પણ ખુબ જ મજા આવી હતી અને આપણે નાના હતા એટલે તોફાન પણ ખુબ જ કરતા હતા અને આપણા સમયમાં શું હોય છે કે આપડે જ્યારે નાના હતાત્યારે મોબાઈલ ફોન કે પછી આ ટેલિ ફોન એવો કોઈ ફોન હતો નઈ ફોન હતા તેમાં આપણે ફોટા ને એવા પણ પાડેલા પણ એટલા બધા ઝાંખા આવતા હતા એ યા ફોટા પણ હવે તો કાં પણ હશે તો તમને શું યાદ છે એ બધું ને આપણેે જમવાનું પણ ખાધેલું ત્યાં અને બારનું ખાવાનું અને જ્યાંરે નાના જ હતા એટલે બસમાં લઈ ગયલા અને બસમાંની બહાર પણ આપણે હાથ ને એવું નીકળતા હતા અને સરે પણ આપણને થોડી ઘણે કીધેલું કે આવું નહીં કરવુ જોઈએ અને ખૂબ જ મજા આવી ગયલી થાકી પણ ખૂબ જ ગયેલા હતા કારણ કે ચાર નાઇટ અને પાંચ દિવસનો પ્રવાસ હતો અને કોઈ વાર તો આપણે શું છે ત્યાં જમવાનું મળતું હતું તે જમવામાં કોઈ વાર મજા નહીં આવેય તો આપણે બાજુની હોટલ હોય કે પછી ત્યાં રેસ્ટોરન્ટ હોય ને બહાર વડાપાવ દાબેલી ને એવું જ ખાતા હતા અને ખૂબ જ મજા કરતા હતા શું તમને યાદ છે એ જે આપણે આ ધામ વિશે ગયા હતા અને એ ધામમાં કેવું હોય છે આમ જમવાનોને એવો ટાઈમ પોગ્ર ટાઈમ નક્કી જ હોય છે કેવું હોય છે મને એ બધું યાદ નથી તમને શું યાદ છે એ બધી વસ્તુ તમે હાલમાં પણ ગઈ આવ્યા છો એટલે તમને ખબર હશે એમ કરીને તમને પૂછું છું તમને યાદ છે એ બધું?
ખુબ જ વધારે ત્યારે મજા આવતી હતી અને ત્યારે જે મજા આવતી હતી તો તે મજા મતલબમાં હવે આવવાની નથી અને આપડે જયારે જે મજા કરેલી તો તેવી મજા હમણા ક્યારે પણ આવી ના શકે કારણ કે સે ને ત્યારે જે મજા આવતી હતી તે બધા મિત્રો સાથે એકદમ આપણે ખુબ જ વધારે ફોન પણ ન હતો અને એમ જ બધા ફરતા હતા જેથી કરીને હમણાંના જમાનામાં સે ને ફોન આવી જવાના કારણે ખુબ જ વધારે એવી તકલીફનો સામનો કરવો પડે છે આપડે અને ખુબ જ વધારે એવું આપણે ફરતા પણ નથી અને આપડે બધું મતલબ ફોનમાં જ લાગી રહે સે અને ત્યાં પણ જોઈએ તો આપણે વિડીયો બનાવવા જઈ પરંતુ ત્યાંનો અનુભવ કરતા નથી આપણે અને જો આપડે મતલબમાં ત્યાં વધુ વસ્તુ જોવાના બદલે આપણે પેલા ફોટો પાડવા લાગી જઈએ છે અને તે વસ્તુ આપણે જોતા પણ નથી અને ત્યા પછી મતલબ આપણે જોઈએ છે કે ઓ ત્યાં વસ્તુ આપણ હતું તો મતલબ આપણને ખુબ જ વધારે એવું દુઃખ પણ ત્યારે થઈ શકે સે કારણ કે ત્યારે ખુબ જ વધારે એવ તકલીફ નો આપણે સામનો કરવો પડે છે અને અ એવું લાગે કે મતલબ આપણે કઈ ફરિયા જ નથી એટલે આપણે છે ને ફોન નો ખુબ જ ઓછો ઉપયોગ કરો જે જગ્યા આપણે ફરવા જઈએ જે જગ્યા આપણે કેપ નો નાખેલો હોય તો ત્યારે પણ બધા ફોનમાં જ લાગી રહે છે કારણ કે હું મારી વાત કરું તો અમે જયારે ફરવા ગેલા ઉતા ત્યારે પણ બધા લોકો મતલબમા ફોનમા ને એવું જ લાગી રહેતા હોય છે અને ત્યાં આપણેે એક તો ચાર્જિંગ કરવાના બી ખુબ જ વધારે ફાંફા હોય અને આપણે મતલબમા પાવર બેંકને બધુ લે જવા પડે તો એ જ આપણે પા ચાર્જિંગ કરી શકીએ પરંતુ ટોબી બધા ફોનમાંને એવા જ લાગી રહી છે અને અ ફોનમાં લાગી રહેવાથી મતલબ બારનો વ્યુ એન્જોય થતો નથી અને જો આપણે ફોનમાં લાગી રહેશું તો બીજા બધા ને વાતચીત પણ ન કરીશું પરંતુ જો ફોન જો દૂર આપણે રાખશું ને ને ફરવા જઈશું ત્યારે તો આપડે ખુબજ વધારે બધી મસ્ત તી પણ કરી શકશો ને એ બધી મસ્ત તે ખૂબ જ વધારે યાદ રહીશે આપણાથી
હા તમારી વાત એકદમ સાચી છે અને ના ના આપડે જયારે ફરવા જતા હતા ત્યારે ખૂબ જ મજા આવતી હતી ઓલમાં શું છે કે બધા જ આપણે જોબ કરવા લાગી ગયા છે ને એટલે બધાને ટાઈમ મળશે એડજસ્ટ જ નથી થતો કારણ કે કોઈવાર અમને રજા રેય તો તમને ચાલુ રહે છે ને એમ એટલે હમણાં તો શું હોય છે કે ફેમિલી સાથે જો ફરવા જાય છે પરંતુ જે આ મિત્રો સાથે જે ફોરવાની મજા આવતી હતી તે હવે ફેમિલી સાથે આવતી નથી કારણ કે મિત્રો સાથે જે અત્યારે આપણે ગમેતેમ આમ ગમેતેવા નાટક પણ કરી શકીએ છે એકબીજાને આપણને કોઈ રોકતું નથી અને બધા જ મજા આવે છે આપડે ડુંગર પર ખાસ કરીને ઘેહેર અરે હવે શું છે કે ફેમિલી સાથ તે જઈએ છે તો આપણેે પર રિસ્પોન્સિબિલિટી છે રિસ્પોન્સિબિલિટી છે એટલે આપણે કોઈ પણ આમ ગમેતેવુ કઈ કાર્ય કરી શકતા નથી ત્યાં આમ શાંતિથી ફરી જ શકાય છે જોઈ શકાય છે ફોટાને એવુ પાડીએ છીએ પરંતુ જે આપણે નાના હતા ને આપણે જ હતા ને જે અ ત્યાં રમત રમતા અને એવું બધું અવે કરી શકતા નથી. કારણ કે ફેમિલી સાથે જોવાનું હોય છે એટલે આપણે બધું જ દેખભાળ રાખવાનું હોય છે કારણકે નાના છોકરા હોય છે તો ડુંગરો પર એમને સાચવવાના પણ હોય છે ગમે ત્યાં જઈ રહે અને પડી જવાનું ભઈ પણ રહેલો છે અને ત્યાં શું છે કોય વાતાવરણ ગમે તયારે ફરી શકે છે કોઈ વાર ત્યાં જે ડુંગર હોય છે તે ઢળી પણ શકે છે એટલે એ બધુંથી સાવધાન આપડે પોગ્રામ કરીએ તો તમે પણ આવો અને આપણે એકાદ મહિનાની રજા લઈ અને મહિનો ત્યાં જ કેમ્પ કરીએ અને પછી ત્યાં જ રહીએ અને કોઈવાર હોટલોમાં રહીએ એવી હું આશા રાખું છું ચાલો મળીએ ત્યારે વાત કરીશું